હ
હેલો અવાજ આવે કે?
હા આવતો છે. મારો અવાજ
હવે હુ કરે
કઈ નઈ આ મમ્મી હાતે બજાર ગેલી હતી. હમણાં આવી હવે. બજાર બધું સામાન લાનું હતું આ કરિયાણાનું ને બધું
તે લઇ આવ્યા રાસન પાણી ને બધું
હા બધું કામ પતિ ગયું કે બાકી?
હા પડીજ હવે ગરબો છે
ગરમી તો અમારી બાજુ ભી બવ છે.
લગ્ન ની તૈયારી કેવી ચાલતી છે?
ચાલ્યા કતી છે. પરમ દિવસે એંગેજમેન્ટ છે. કંકોત્રી અડધી વેચવાની બાકી છે. ને કપડા લેવાના અડધા બાકી છે. અડધા લીધેલા છ ને હજુ તો તૈયાર બધું તૈયાર થવાનું ને બધું કરવાનું બાકી જ છે. ને મહેંદી ભી પાડવાની બાકી જજત પરમ દિવસે તો એંગેજમેન્ટન્ટને જમાનું હારું હારું રાખેલી સ તો આવ જે, જમા
હા આવાને. મને લેવાવા પડે. પણ મારી ગાડી બગડી ગયેલી એટલે મારાથી તો આવાહેજ નહી ને બસ માં તો ધક્કા મુક્યું બહુ કડવાનું એટલે તો બહુ કંટાળો આવે બસ મા તો આવવાનું. એટલે અડધે લાગીને તો મેં પપ્પ પ આવયા કડા પણ અડધે થી પછી લેવાવા પડહે તારે
કઈ નહ મેં આવી જવાને લેવા. મસ્ત મસ્ત તને બૌ ભાવ તે પાણી પુરી હ રાખેલી છે ને સમોસા કટલેસ સેવ પુરી પાણીપુરી ને દાળ ભાત શાક પનીર નું શાક છે. પછી ઉબડ ઉબડિયાનું ભી શાક બનાવાના છે. ને મુખવાસ બી છે બધું જ રાખેલું છે જમવામાં બરાબર નાચવા પડે પણ તારે
હા ઠંડુ પિયા ભીડ હે તો મજા આવે ગરી બહ એટલે ઠંડુ તો જુએજ ઠંડુમાં હું હું રાખેલું છે?
ઠંડુ માં ફૂડ સરત રાખેલું છે આઈસક્રીમ છે ને ફાલુદા અને બધું જ છે. છે
હમ મજા આવેતીટ ખાવાની ઠંડુ ઠંડુ આઈસક્રીમ ને બધું
હું ઘર મમ્મી લગની તૈયારી કેવી ચાલી છે મમ્મી પપ્પાની
તો એ લોકો ભી આજે કપડા લેવા જાયના કપડા હજુ બાકી ચડતા એટલે સાડીને એવું લેવા જશે આજે મસ્ત બીજું તો તૈયારીમાં તો બહ બધું બાકી છે હજુ તો કંકોત્રી ભ તો જવાની સા તું કેમાંખો દિવસપતિ જાય બહુ ટાઈમ નીકળે ઠંડુ પી પી ને થાકી ગઈ છેા જાય તો ઠંડુ જ આપી દઈ કેને હોય જાય એટલે એટલે કંટાળી ગઈ છે પી પી ને ચાય પી ને ઠંડુ રોજ ચાઈ ને ઠંડુ જ પિયા કરે એમ તો
પણ મજા આવે ઠંડુ ને એમ પીવાની પણ રોજના રોજના પીવાનું એટલે કંટાળો બી આવે એમ ને એક બાજુ તો ઠંડુ પી તો હળું જેવું બી લાગે
હા પછી પૂજા નું ને એ સામાન લેવાઈ ગયું છે હવે હવે થોડુંક જ બાકી છે એમ ત્યારે તો ત્રણે ત્રણ દિવસ રેવા પડે અહિયાં જ
હ આવી જાઓ અને કપડાં ને બધું આપડે હાથે જ લેવા જાઉ હું અત્યારે આવી બાકી જ છે ને કપડાં લેવા જઉં એટલે આપડે હાથે જ લઇ આવું ચંપા એ બધું
હા હારું હારું આપડે હાથે જ લેહું હું લેવાની છે પણ?
માં તો કુર્તી લઈ લેવા આ કુર્તીને સડાડાને ચણિયા ચૂડીને બધું તેના હાથે હિલ્સ ને બેધું લવા પડશે. બંગડીને નેકલેસને બધું
મે તો જુડો મસ્ત બુક કરાવેલસે કાલે આવી જવાનું હશે
હા
ગજરા ભી મુંગાવલા છે હ મજા આવે હ આપડે બી બહ નાચું કજરા બી મેં મંગાવેલા છે પેલા મોગરા ના ફૂલ ના
હા એની સુગંધ મસ્ત આવે મોગરા ના ફૂલની
એટલે તો
આપડ બીજા ફ્રેન્ડ બી આવ હે ને એ લોકોને બી કીધેલું હ ને
હા કીધેલું છે બધાને બોલાવાલા છે બધાને બરાબર નાચાવાની છે
હમ્મ બધા સ્કૂલ ફ્રેન્ડ આપડાે ભેગા થાય તો મજા આવે નાચવાની ને
હા બધા ને પે તતને પરમ દિવસ નેને બોલાવી બોલાવેલાહી કામ બો કે ન તો બધા તને કામ કરાવવા પડે કે ન એટલે પેલા જ બોલાવી લીધેલા તો બધા ને એટલે પતા નથી કેમ આવી રીતે મેં લેવાતા આવ અર્ધર પછી
હા સાફ સફાઈ કરલાય છે બધું ઘરમાં?
હા સાફ સફાઈ તો એ ના મંડપ ધોયેલા તમે જમવાનું પણ જોવાનું પાંચ છ જણા આવે તો જમવાનું બનાવતા જ બપોર નઈ ઉઠી જાય બહુ વાર લાગે બીજુંભધ બાકી
હા મંડપ ના ટામણા તો વધારેા પૈસા લેતા હને
હા અમને તો બઉ ચાલે કે ન લગ્ન સિઝન ચાલે એટલે લઇ જાયજ ને તો હવે
પાછા એક એક ગાળાના અલગ અલગ પૈસા આવે
હા અને પાછું કેટરિંગ વાળું ને બધું હાથે જ કે નહી એટલે સારું પણ એમ તો ખોદવાનું નહીં રે. એ લોકો ને બધું એટલે કઈ નઈ ઉત્તરાયણમાં તો તારે મામારે પાસરે જવા પડે. તો બહુ મસ્ત પતંગ ને ચગવાનું
આવી જવા ને લાડુ ને ચીકી બધું બનાવી જે મસ્ત મસ્ત ખાવાનું
હા બધું બનાયું મૂકીએ. અહી આપડે પતંગ ચગાવ મસ્ત બઉ કાપવાના પતંગ પછી પેલા તો બહ દર્દ તો પતંગ નીવ લાવ તો કોઈ મજા નઈ આવે પતંગ ચગાવવાની બી
હવે તો બહ પતંગ ચગાવે બી ને પાછ બધે બેવે ક્રિકેટ જ રાખી દે તહેવાર ના દિવસે ભી
હા ક્રિકેટ વાળુ બી રાખેલું છે. આપડે પતંગ ચગાઈને જોવા જ હું
હા મજા આવે જોવા જવાની
હા. હકદતા મણે
એહી હમણાટ ઘર જ છે.
હા આવડે તો વેકેશન ચાલતું હ કે
હમણાં વેકેશન છે હવે કોલેજ ક્યાંથી ચાલુ થાય તે હવે કોલેજ માં બી બહ પૈસા ભરવા ના આવે. કોલેજ ગય્યું એમ થાય તો તો બહુ પૈસા ભરવાના આવે.
એ એવું કે મારો તો પતી ગેલો અમારો અમે પણ અત્યારે તોષી છે. ત બારમાં ફલ થયેલી એટલે અમર હાથ શ કેની
હા ચાલ પણ મેં જરા કે વધારે વહેનત જ ઓછી પડેલી એટલે પછી માર એક હતું એટ રહી ગયું. હવે પરીક્ષા આપી છે હવે પાસ થઈ ગઈ એટલે સારું છે.
હ વાતી હ ને બરાબર.
હા વાંચવાનું તો ચાલુ છે હમણાં પરીક્ષા ગય એટલે આઈપી પરીક્ષા એમ તો પેપર હારા ગયા છે.
બધું આવડડું હશે ને.
હા આવયરને
મેં બી એકા પેલી હમણા તો પેપર તો હલું જ હતું પણ એટલે બધું આવડતું જ હતું પણ પાસિંગ માં નું કરી એ પાસ પાસથીરે એું પણણ ટાઈમ જોસ પેડ મેં કરું કરું પાટીને બી વારું આવે કે નહી. તો કું પાર્ટ પાર્ટ બી માં તો હ કરી હવી અડતાલીસ કેવા પચાસ ઉપર હ કરી કેઈડા પન્ટ હમ. પાર્ટ એ માં જ પેલું બત્રીસ બત્રીસ માં કે પાસ થવાનું કે નહી. તો પાસ પેલું કરું કરું એટલે તો ક જે ટાઈમ થઈ ગયો ને હવે ટાઈમ થઈ ગયો તમારે તો એજ કરવા પડે. એઈ સિવાય કઈ ઈ નની કરે તો ઝીરો પોઈન્ટ પચીસ માં કાપી લે એટલે મારે તો ઈ કરતા ટાઈમ થઇ ગયો એટલે પહી ઈજ કરવા પડ્યા એટલે હવે ખબર નહ હું થ એમ તો ર ત બ હલો છટું
હા. એમ તો આપડે પેપર કરી એલા જ હોય પછી ત્યાં જેઈને જોઈ તો આપને બારી જેવું લાગે
હા ત જાયને જે ક પેલ મગધ પર્વાર જે જાય એમ તો ત્યારે કલી જેવી હતી આપડે ઓછી લાગે એમ તૈયારી વધારે કરવા પડે ને પ્રેક્ટિસ જોઈએ ગણિતની હજુ પ્રેક્ટિસ કરે તો આવી જાય હું છેલા વડે ચાલુ જ રાખી સમ મે હો ગણિત જ કટી શમણા હવે તૈયારી બરાબર કરવા પડે તો જ મે પડે ને તો એમ તો મેર નહી પડે
તૈયારી કરે તો જ આપેલું પડ મળે એમ થાય એવું છે
હા
ચાલ તો કાલે આપડે મળીજયા કાલે કેટલા વાગે મળીજયા આપડે બસ
કાલે તો કાલે તો નીકળે એટલે કે નહ એમ એટલે મળીએ આપડે એ લેવાવા કેને અધી તો
હારુ હારુ
હા ચાલ
ચાર